હેલો. હા બોલો કેમ છો? જ્યોતિબેન.
મજામાં છું તમે કેમ છો?
સરસ. સરસ સરસ બોલો કેના માટે કોલ કર્યો તમે.
કે બહાર મોંઘવારી ઘણી ચાલે છે એના લીધે કે તમે કેવી રીતે બજેટ સેટ કરો છો.
અરે એ તો સાચી વાત છે આજ કલના જમાનામાં મોંઘવારી એટલી વધી ગઈ છે એટલી વધી ગઈ છે કે જાણે શું થશે આગળ.
હા એજ તો એક તો ખર્ચા પર ખર્ચા વધતા જ જાય છે.
એજ તો હવે એજ તો કામ છે આ ક્યારે આ ખર્ચા આપણા બંધ થાય એ તો આ બધી બાજુ આવડા ખર્ચા ખર્ચા ખર્ચા. બસ હવે તો હવે.
તમે કેવી રીતે સેટ કરો છો બજેટ શું ટ્રીપ ટીપ્સ છે તમારા પાસે.
અરે આપને તો કશું કરતા નથી જો એક મંથલી ઈન્કમ આપની જે સેટ થયેલી હોય જો મેં તમારી એક્ઝામ્પલ રીતે આપું કે તમારી મંથલી ઈન્કમ પચાસ હજાર છે બરાબર છે એટલે તમે ટ્વેન્ટી થાઉઝન્ડ એફડીમાં નાખ નાખશો ને ત્રીસ હજાર તમે તમારા ઘરના ખર્ચા કે જેમાં તમે તમારી ગ્રોસરી ઇન્ક્લુડ કરી લેશો પછી તમે એના અંદર તમારું આ પર્સનલ વસ્તુ ઇન્ક્લુડ કરી લેશો કે પછી એવી રીતે આ સેક્શન વા સેક્શન ના ઉપર ઇન્ટરેસ્ટ હોય છે લોન્સ હોય છે એ બધાને આપણે અલગ અલગ પૈસા કરીને એને લીધે ગોઠવી દઈએ છે. હમ્મ તમે તમે સુ. કરો છો.
કઈ નહી અમે તો અ ડેલી જે રોજમ્રાની જે એક્સપેન્સીસ હોય છે એ અ એક અલગ પાજ રાખીએ છે ઇન્વેસ્ટમેન્ટ નું અલગ એક હોય છે એ રાખીએ છે અને પછી જે અમારા પ્રોફિટ ને બધ હોય છે કે શું રાખવાનું છે એ બધું એને અંદર રાખે છે ઇન્કમને બધું અલગ અલગ એના સેક્શન. બનાઈ દયો છે ને એ હિસાબે અમે લોકો. વાપરીએ છે
બરાબર છે બરાબર છે પરફેક્ટ છે. તો હવે તો તમે ઓલું નવું વાલું સાંભળેલું છે કે આપણેે અ ખાલી એક ઓલી ખબર આપણે એક મેસેજ લખીએ ને એટલે કે અમના છે ને મારી જે છોકરી છે ને એ મને કીધું કે આપને બુક બુક રીડ બુક રીડ કરીએ ને તો આપને પૈસા મળે.
હા.
ઉભરો કટ કરો બાજુ કોલ કરું જો. મુલ વ્યવસ્થિત પેલા શબ્દ.